હલો
હા બોલો
ગુડ ઇવનિંગ
ગુડ ઇવનિંગ
હા વોઝ યર ડે
પાં
અ તમને કઈ વાંધો ના હોય તો હું તમારા દસ મિનિટ લેવા માંગુ છુ.
હા કોઈ વાંધો નહીં જરૂર
અ મારે તમારી જોડે એક ટોપિક ઉપર વાત કરવો છે જેનું નામ છે સોશિયલ મીડિયા
હા ઓકે
ઓકે તો આજે હું તમને પૂછવા જઈ રહી છું કે સોશિયલ મીડિયા ના ફાયદા અને નુકસાન તમારા મત મુ તબ શું છે તો હું જસ્ટ તમને થોડાક ક્વેશન કરીશ તમે એનું આન્સર આપજો અને જો તમને સામે કોઈ ક્વેશન હોય તો તમે મને પૂછી શકો છો તમારી પાસે કઈ મને કવા જેવું હોય તો તમે મને કહી શકશો જો તમને મારી વાત ખોટી લાગે તો બી તમે મને કહી શકશો તમનેરી મારી વાતમાં કોઈ બી ક્વેરી હોય તો તમે મને કહી શકશો
હા ઓકે
હું તમને પૂછું છું ઇન્સ્ટાગ્રામ ના કારણે કે તે મનોરંજન આપે છે
એમાં રીલ્સ આવે છે ફની મની ફની ફની મીમ્સ આવે છે તો હા એ મનોરંજન આપે છે
હ પણ તમે જોુવા કોઈ બી ફ્રી ટાઈમ હોય તો ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ ખોલીને રીલ્સ જોવા મળે છે તો શું એ ઉપયોગી છે ખરેખર
ના જસ્ટ તમે તમારા મનને ફ્રેશ કરી શકો એના માટે છે ઇન્સ્ટાગ્રામ
ઓકે તમારા મતમાં મલ ઇન્સ્ટાગ્રામ કેટલું ફાયદાકારક છે તમારી માટે
નવા લોકો સાથે જોડાઈ શકાય પછી માહિતી મળી રહે આપને પૂરતી કે હાલ ફિલહાલ ની દુનિયામાં શું થઈ રહ્યું છે શું નવી ટેકનોલોજી આવી કે શું નવું અપગ્રેડ થયું એ આપણે જાણી શકીએ છ છે પછી નવી વસ્તુ આપને શીખવા મળે કે લઇક કોઈ કોઈ એવો સ્મોલ બિઝનેસ કરતું હોય ઘરે તો આપને એનાથી શીખી શકાય કે હા એયા આવી રીતે કરે છે તો પછી આપણેે બી એમ કરીને આપણે શીખી શકીએ
તમે જે પ્રમાણે કીધું કે સોશિયલ મીડિયા થી મીન્સ ઇન્સ્ટાગ્રામ થી આપણે ન કોન્ટેકો બનાવી શકે પણ તમે એ બી જોુઓ છો કે અત્યારે એના કારણે કેટલું બધું ફ્રોડ બી થઈ રહ્યું છે એમ કો પન એ પર્સન રિયલમાં હોય બી નહીિ છતાં એ એવી રીતે વાત કરે કે એજ પર્સન છે તો એના લીધે આજકાલ બધું બહુ થઈ રહ્યું છે તો શું લાગે છે તમને
હા એ વાત તો સાચી છે કે આજ એ ઇન્સ્ટાગ્રામમાં ફ્રોડ્સ બહુ થાય છે કે કોઈ છોકરો હોય તો એ છોકરી બનીને બીજી છોકરી સાથે ફોન કરે એની પ્રઇવેસી ઇસ્યુઝ બી હોય છે ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે બહુ એ આપવું જોઈએ ઇન્સ્ટાગ્રામને આપણે જેમના લોકો જેટલા લોકોને ઓળખતા હોય એટલા લોકોને જ આપણે પ્રફરેન્સ રાખવા જોઈએ નવા નવા લોકોને આપણેડ એડ ના કરવા જોઈએ આપણે કોઈને જાણતા ના હોય તો આપ એની સાથે વાત ના કરવી જોઈએ ખાલી આપણે આપણા પૂર કામ રાખવું જોઈએ પછી બીજા બધાને ઇન્વોલ્વ કરવાની જરૂર નથી અંદર તમે તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને રાખી શકો છો ક્લોઝ ફ્રેન્ડ્સને રાખી શકો છો થેટ્સ ઇટ.
ઓકે.
હા.
અને ચાલો ઇન્સ્ટાગ્રામ છોડ દીજિયે કોઈ બી એવી વસ્તુ જેનાથી અ તમને એવું લાગ્યું છે કોઈ દિવસ કે અમુક વખતે આપણે ઇન્સ્ટાગ્રામ વાપરીએ, વોટ્સઅપ વાપરીએ, ફેસબુક વાપરીએ, તો એમાં. બધા ના પેલા સ્ટેટસો નતા આવતા પેલા ખાલી મેસેજ થતા હતા બરાબર. એટલે ગમે તારે આપણે મેસેજ કરી શકીએ. મેસેજ પરથી સ્ટેટસ આયા એટલે સ્ટેટસ પરથી આપડે સ્ટેટસ જોવા મળ્યા કે જો આજે આ વ્યક્તિ કંઈ છે. તઈ છે. કામ કરે છે આટલી મજા કરે છે. તો એ એમની એન્જોયમેન્ટ કરી પણ સામેવાળુ વ્યક્તિ જો એનથી ઓપ ઓપોઝિટ. અ સીટવ્યસન ના હોય તો એ એના માટે તો એ એવું જ વિચારશે કે મારા મોડે કે આમ આવું નથી. આમ છે તેમ છે એ ફરે છે હું નહી ફરતી. તમને આવા કઈ વિચારો મગજમાં આયા આયા છે કોઈ દિવસ.
હા એટલે કોઈ જો આપણા રિલેટિવસમાં ફ્રેન્ડ્સમાં કોઈ સારી જગ્યાએ ફરવા ગયું હોય. યા તો કોઈ નવી વસ્તુ લાયુ હોય જે આપણે અફોર્ડ ના કરી શકતા હોય. તો આપને એમ થાય કે એ લોકો લાયા તો કાશ મારી પાસે બી હોત. કાશ હું બી આવું કરી શકતી હોત આ તો જસ્ટ એક આમ દેખાડો થઈ ગયો છે કે હું લાઈ એ મારે બધાને બતાવવું છે એ જરૂરી થઈ ગયું છે એમ. કે બધાને ખબર હોવી જોઈએ કે આ વસ્તુ હું આજે નવી લાઈ. આટલા પૈસાની લાઈ હું આ અહિયાં ફરવા ગઈ છું. હું આમ કરું છું તેમ કરું છું એટલે આ જસ્ટ દેખાડો થઈ ગયો છે એક જાતનો.
ઓકે તો તમને એવું લાગે છે કે તમે બી અમુક ટાઈમ સ્ટોરી મૂકો છો દેખાડો છે.
હવે બધાને એવું ના હોય કે હું દેખાડો કરવા માટે મૂકું. હું જસ્ટ આમ મારા મને ગમે છે એટલા માટે બી હું મૂકી શકતી હોઉં. એટલે બ મેન્ટેલિટી બધાની અલગ-અલગ હોય કે કોઈ કોઈ દેખાડો કરવા માટે તે મુકતું હોય કોઈ-કોઈ જસ્ટ આમ આમ આમ મનને સારું લાગે એના માટે મૂકતું હોય કે હા આ ફોટો મૂકવો જોઈએ એમ તેમ.
. તો તમે એવું સોશિયલ મીડિયા ઉપર એવું શું જોયું કે જે તમને એવું લાગે છે. કે તમારા માટે અસરદાયક છે એટલે તમે બોલો છો કે સોશિયલ મીડિયાના ફાયદા બી છે તો તમને એનાથી શું જાણવા મળ્યું એવું જે તમને સોશિયલ મીડિયા વાપરતા પહેલા નતી ખબર એ વસ્તુની.
પેલા નાના હતા તો. તો આપણી પાસે ફોન્સ નહોતા આપણને એટલું નોલેજ પૂરતું નહોતું કે સોશિયલ મીડિયા શું છે પણ જેમ-જેમ મોટા થયા એમ-એમ બ બુદ્ધિ આવી એમ-એમ આપણી મેન્ટલિટી બદલાતી ગઈ આપણે ચાર નવા લોકો સાથે બેઠ ઠા એમને આપને કીધું કે સોશિયલ મીડિયા આ વસ્તુ છે. હવે નાના હતા તો જો આપડે ઇન્સ્ટાગ્રામ નતા વાપરતા મોટા થયા ચાર લોકોએ કીધું તો આપ ને ઇન્સ્ટાગ્રામ વાપરતા થાય અને ઇન્સ્ટા લોકો સોશિયલ મીડિયા એટલા ખાલી જસ્ટ ફોન માટે વાપરે છે. અમુક લોકો કોઈ પર્સનલ કામ માટે વાપરતા હશે પણ હું મારું જોવા જઉં મારા ફ્રેન્ડસ ફેમિલી ન જોવા જઉ તો બધા ફન માટે જ વાપરે છે ખાલી સોશિયલ મીડિયા
ઓકે અને સોશિયલ મીડિયા થી એમ હું એવું કેવા માંગુ છું કે તમને શું એમ જે જાણવા જેવું મળ્યું એમ અંદર થી કે તમને શું પ્રેરણા મળી અંદર થી એમ કવુ છું સોશિયલ મીડિયા થી
અમ કે આપ અ પેલા તો સોશિયલ મીડિયા વાપરે તો થોડા ઘણા ન્યૂઝ તો સાચા હોય સોશિયલ મીડિયા પર તો આપણે એનાથી વાકેફ રહીએ કે હા ભાઈ આ દુનિયામાં ચાલી રહ્યું છે અ માર્કેટમાં આટલી વસ્તુનો આટલો રેટ છે આટલી આટલી એની ક્રેડિટ છે એવું આપને ખબર પડે પછી આપડે અ આપડે આપડા ફ્રેન્ડ્સ થી કનેક્ટ રહીએ સોશિયલ મીડિયા થ્રુ જે આપડે લોંગ ડિસ લોંગ ડિસ્ટન્સમાં હોઈએ તો આપડણે એના થ્રુ કનેક્ટ ટ્રઇ શકીએ કે આપડે એની સાથે વાત કરી શકીએ ફોન કોલ કરી શકીએ એવું બધું
ઓકે અ એના સિવાય તમ તમે કઈ સોશિયલ મીડિયા વાળી એપ બધા કરતા વધારે વાપરો છો
ઇન્સ્ટાગ્રામ
અ તમને એવું લાગે છે કે જેને વોટ્સઅપ બનાવ્યું એને વોટ્સઅપ ખાલી શું કેહેવાય મેસેજ કોલ માટે બનાયું અને આજે એનું ટોટાલી મોસ્ટલી લોકો ઊંધો ઉપયોગ કરે છે તમને એવું લાગે છે
હા શાયદ કરી શકતા હોય લોકો
અ શાયદ એટલે તમને કોઈ એવો અનુભવ નથી કે તમને એવું લાગ્યું હોય કે જે પર્પસ થી જે વસ્તુ બનાવી હતી એમથી વિરુદ્ધમાં બધું જાય છે એમ
હા વોટસ વોટ્સએપ ખાલી આપને ફોન કરવા માટે અને સામેવાળો વ્યક્તિ તી શું કરી રહ્યો છે એને આપણે લાઈવ ટુ લાઈવ ફેસ ટુ ફેસ જોઈ શકીએ થ્રુ વિડીયો કોલ એના માટે વોટ્સએપ બનાવવામાં આવ્યું હતું પણ હવે લોકો ચેટ કરવા માંડે છે વગર કામની વાતો કરવા માંડે છે એનો ગલત ઉપયોગ કરે છે લાઈક ગલત ગલત ફોટા અપલોડ કરે ને એવું બધું હેક કરીને
હમ્મ અને તમને એવું લાગ્યું છે કે ખાલી વોટ્સઅપ તો એના માટે બનાવે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ કે આપણે અ બહુ દૂર હઈએ અનેને એની માટે વાત કરવા માટે પણ આજકાલ ના લોકો તો લાઈક ચેકિંગ કર માટે તું ક્યાં છુ એ બધ દિવાળી માટે વસ્તુ કે નહી એમ એવું એવું ખાલી અડલમાં અડલ્ટમાં નહી પણ પેરેન્ટ્સ માં બી એવું જોવા મળે છે તમને કઈ
હા સંપરેન્ટ હોય કે જે આમ પોતાની જાતને બહ બહ એ માનતા હોય કે મનેષ બધું ખબર છે મનેષ બધું આવડે છે તો આઈ એમ સમ હોય જે લોકો એ લોકો એવું કરી શકે પણ જો લાસ્ટ આપણા અ આપણા મધર્સ મધર્સની એજના જે લોકો છે એ તો એઝ અ ફન એઝ અ અ જસ્ટ મૂડ ફ્રેશ કરવા માટે વાપરે એ જ એ લોકોને આનથી વધારે કશું ખબર ના પડે ને કશું આવડે બી નહી એ લોકો જસ્ટ ટાઈમપાસ કરવા માટે જ આ એક્ટિવિ અ સોશિયલ મીડિયા એપ યુઝ કરતા હોય એ લોકોને એવું કંઈ ખબર ના પડે કે હું આવું કરું તો આવું થશે આમ તેમ
ઓકે તો તમને શું લાગે છે કે નુકસાન વધારે છે કે ફાયદા વધારે છે
જો તમને યુઝ સારો કરતા આવડે તો ઇટ્સ બેટર કે હા એ ફાયદાકારક છે કે તમે એનાથી મનોરંજન કરી શકો છો પણ જે લોકો એનો ગલત ગલત યુઝ કરે છે તો એ આપણા માટે નુકસાનકારક છે કારણ કે આપડી પ્રઇવેસી પ્રાાઈવેસી ઇસ્યુઝ આવે છે આપને આપને કોઈ પણ ટ્રસ્ટ નથી આવતો તો એ બે બે પહેલું છે એના કે જો કોઈ સારી તે ત સારી રીતે વાપરતું હોય તો ઇટ્સ બેટર અને જો એ સારી રીતે નથી વાપરતું એ તમારી પ્રાઇવેસી ભંગ કરે છે તો એ નુકસાનકારક છે
ઓકે હ સો તમને અ તમારા મત મૂજબ તમે કીધું કે લોકો ના વિચારધારા ઉપર અ કહી શકાય કે કેવી રીતે વાપરે છે અને એનો ફાયદો શું ને એ નુકસાન શું શું છે બરાબર એટલે જે કેવી રીતે વાપરે એની બાજુ ખબર પડે કે એ કેવી રીતે શૂપ કરવા માંગે છે સો થન્ક ફોર અ ટાઈમ
થેન્ક યુ